હા
કેમ છો ઘણા દિવસ પછી મલ્યા.
બસ એકદમ મજામાં સર તમે કેમ છો?
હું પણ હું પણ એકદમ બડિયા છું કહો. કેમ ચલે છે તમારો અભ્યાસ?
સર અ અભ્યાસ તો બરાબર ચાલે છે પણ થોડી ચિંતા થઈ છે.
કેવી ચિંતા છે? મને કહો.
અ સર ટ્વેલ્થ બોર્ડની એક્ઝામ આવની છે અને મને આમ તો બધું આવડે છે પણ ટાઈમ મેનેજમેન્ટ નથી થાતું.
હમ આ પ્રોબ્લેમ ઘણા બધા સ્ટુડન્ટસ ને થાય છે. પેપર અધૂરું રહી જાય છે.
તો હા સર ખાસ કરીને મેથ્સ અને ફિઝિક્સમાં અ છેલ્લે મોટે ક્વેશચન છૂટી જાય છે.
તમે ઘરે મોક ટેસ્ટ આપું છું ટાઈમ મૂકીને પેપર લખવાની પ્રેક્ટિસ કરો છો.
અચ્છા અચ્છા સર ના સર હું અ ખાલી ક્વેશ્ચન રીડ કરું છે અને યાર્ડ રાખું છે.
એ જે મોટી એવી ભૂલ છે જો તમને લખવાની પ્રેક્ટિસ નહી કરો તો એક્ઝામમાં સ્પીડ નહીં આવે.
અચ્છા હમ હમ તો સર મને કંઈક સોલ્યુશન આપું હું કેવી રીતે પ્રેક્ટિસ શરું કરું?
આવતા આઠવડિયા થી દર રવિવારે તીન કલાક નો અલાર્મ મૂકીને એક આખું પેપર લખવાનું શુરુ કર
અચ્છા હમ પણ સર અ અ શરૂતમાં જો ના ન આવડે તો જોઈન લખે
ના બિલકુલ નહી. જેનું આવડે એટલું જે લાખો પણ બીના જોએ. લખવાનું જે લખવાનું એનાથી ખબર પડશે કે તમને ક્યાં અટકાવો છો
હમ હમ અચ્છા તો હ અચ્છા તો પછી જે ક્વેશ્ચન ના આવડ્યા હોય એનું શું કરવાનું?
પેપર ખતમ થઈ પછી એ ટોપિકની ફારી ફરેથી વંચાવના અને બીજા દિવસે એ ક્વેશ્ચન ફરીથી લખવાના
અચ્છા તો વાહ અ આ આઈડિયા સારું છે એનાથી મારી અ ભૂલો એટોમેટિક દૂર થઈ જશે
હા અને એક્ઝામ ના દિવસે તમારોું કોન્ફિડન્સ પણ વધી જશે
બીજું સર મને કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક રિએક્શનસ યાદ રાખું માં બહુ તકલીફ થઈ છે
કેમિસ્ટ્રી નો એક જે નિયમ છે અ રતા નહી રતા નહી મારવાનો લોજિકસ સમજવાનું
પણ સર ઈ બધા ફોર્મુલાઝ એક સરખા જે લગે છે
તમને એક કામ કરો એક મોટું ચાર્ટ પેપર લો જેમાં બધી જ મેન રિએક્શન લખી લો
હમ હમ અ તો અને ઈ ચાટ ને ક્યાં મૂકવાનું
તમારા સ્ટડી રૂમ ના દિવાલ પર લગાવી દો જ્યાં તમને સુૂતા જગત જોઈ શકો
અ તો એટલે દારોજ નજર સામને રહેશે તો એટોમેટિક યાદ રહી જશે
એકદમ બરોબર બીજું કઈ કે ચાલત વાદ હોય તો કહો
સર હાજુ એક વાત હ હતી અ કરિયર ચોઈસ ને લેને હું થોડો કોન્ફ્યુઝ છું
કેવો ઓપ્શન વિચાર્યા છે તમે
અ મારા પાપા કહે છે કે એન્જિનિયરિંગ કર પણ મને ડાટા એનાલિટિક્સ અ અને એઆઈ માં વધારે ઇન્ટરેસ્ટ છે
એન્જિનિયરિંગના પણ ઘણા ટાઈપ છે તમે કોમ્પ્યુટર સાયન્સ કે આઈટી લઈ શકો છો
હમ હમ તો એન્જિનિયરિંગ કર્યા પછી એઆઈમાં જા ઈ શકે
હા ચોક્કસ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરાય પછી તમે એઆઈ અન એઆઈ અને ડેટા સાયન્સમાં સ્પેશલાેશ કરી શકો છો
તો હા ચ તો અચ્છા મને લાગું કે બંને અલગ ફિલ્ડ છે અ હેવ અ ક્લિયર થયું
અત્યારે માર્કેટમાં એઆઈ અને ટેકનોલોજીની ડિમાન્ડ ખૂબ છે વધીતી જાય છે તમારા પાપાની વાત પણ અ સાચી છે અને તમારો ઇન્ટરેસ્ટ પણ બરાબર છે
હમ તો પછી હું કમ્પ્યુટર સાયન્સ લાાઈન પર જે ફોકસ કરું ને
હા આપને બધા માટે પેલા ટ્વેલ્થમાં સારા માર્સ લાવવા પડશે તો જે સારી કોલેજમાં એડમિશન મળશે
તો સાચી વાત છે સર હવે હું મહેનત માં કોઈ બંધુછોડ નહીં કરું
અ મને તમારી તમની પર પૂરા વિશ્વાસ છે તમને ખુબ જે હોશિયાર સ્ટુડન્ટ છો
થેન્ક યુ સો મચ સર તમારી સાથે વાત કરીને મારું ડોકો ખુલી ગયો બડી ચિંતા દૂર થઈ ગઈ
અ ટીચરનું કામ છે, સ્ટુડન્ટને રાસ્તો બટવાનું છે. કોઈ પણ દિવસ કી પણ ડાઉટ હોય તો ડાયરેક્ટ આવી જાવનો
તો હા સર હું આવતા સન્ડે થી જે પેપર લખવાનું સારું કરી દેસ અને તમને ચેક આપીશ
દન છે, હું ચેક કરી આપીશ આને જાય પન સુધારની જરૂર હશે બતાવીશ
તો ખુબ સરસ હવે હું ચલો નકલું સર લાયબ્રેરીમાં વંચાવ જાવં છે.
હ ચોક્કસ આવજો ઓલ ધ બેસ્ટ જય શ્રી કૃષ્ણ.
થેન્ક યુ સર જય શ્રી કૃષ્ણ અને અ સ ડે અ મે આય કમ ટીચર. બસ બઢિયા થોડા થાપુ છુ કેમ કે કયાલે અ આખી રાત જાગીને પ્રોજેક્ટ પૂરા કરો કર્યો
હ હ કરવાનું પ્રોજેક્ટ પૂરા કરવાનું બાદમાં મિલવાનું છું ઓકે બાય
હ અચ્છા તે તો સર છે, તો હા સર પન મને લાગુ કે ક ચેલી ગઢિયા ડાવલો ઠેસ એટલે હું પહેલેથી જે અ પૂરું કરી દી દીધો
હમ. નથી સમજાવું શુંકમ શું ત બોલે છે.
સર આપ તો ખૂબ સરસ લાગે છે, ના તો આપ ખૂબ સરસ લાઈન ચાલુ છે, આપકી
હમમ. હા તો બઉ ઇન્ટરેસ્ટિંગ લગશે અને ઈંગ્લિશના લોંગ એન્સર્સ માટે
હા. અન તો ટીચર કેવી મિસ્ટેક મને બતાવ હું જો લાવું તો સર હું ડાટા અનાલાસી ડાટાઅનાલાયસીસી
ડેટા એનાલિસિસ સારું લાગે છે.
અચ્છા તો ઓકે સર હું આજે જે અ એને ઠીક કરી દઈશ બીજું સર આવતા મહિને આવતી પ્રલીમિનરી એક્ઝામ પ્રલીમિનરી એક્ઝામ નાની તૈયારી કેવી રીતે કરું
હમ. બધું ઠીકે
અ સર અ સર મને હિસ્ટ્રીના ડેટસ અને ઇંગ્લિશના લોંગ આન્સર યાદ રાખવામાં બો તકલીફ છે.